હા, બોલો
હા બોલો.
હા, મેં પણ એવું જ સાંભળ્યું છે, કે તમે સ્પોર્ટ્સ વુમેન છો. હા, સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ક્રિકેટ અને બેડમિન્ટન રમવાનું બહુ ગમે છે.
હા હા, બોલો ને. મને આમ સ્પોર્ટ્સમાં તો વધારે ઇન્ટરેસ્ટ છે.
હા, ઘણી વખત નેશનલ લેવલ પર રમી ગયા છો. હા, સ્પોર્ટ્સમાં ઘણું આગળ જવાનું છે, નેશનલ લેવલ પર પણ રમવાનું છે.
હા, એ તો છે જ. મહેનત કરીએ તો આગળ જઈ શકાય ને. હા, મને બંને ગમે ઇન્ડોર ગેમ્સ પણ અને આઉટડોર ગેમ્સ પણ. ઇન્ડોરમાં ચેસ અને બેડમિન્ટન, અને આઉટડોરમાં ક્રિકેટ રમવાનું ગમે. કેવું પ્રકારનો સપોર્ટ ગમે છે.
હા, મને પણ આઉટડોર ગેમ્સ વધારે ગમે. હા, ઇન્ડોર ગેમ્સમાં મને એટલી મજા નથી આવતી, બહુ ઓછી રમેલી છે. એટલે. હા, મારા સ્પોર્ટ્સમાં તો વધારે કરીને આઉટડોર ગેમ્સ જ છે. બહાર રમવામાં જ વધારે મજા આવે છે.
હું આઉટડોરમાં ક્રિકેટ અને બેડમિન્ટન રમું છું, પણ ક્રિકેટ વધારે ગમે છે.
મારો મેઇન ગેમ તો કબડી છે
અચ્છા!
તમારી?
મારી તો હું તો વોલીબોલ રમું છું, કબડ્ડી રમું છું બાસ્કેટબોલ રમું છું. બધાં ગેમ એમ તો રમું જ છું. બ બાકી એથ્લેટિક્સનાં બી ગેમ રમું છું. જેમ કે, ફોર હન્ડ્રેડ મીટર્સ જોઈ લઈ કે ગોળા ફેંક એ બધું રમું છું હું.
તમે એમ કેવા માંગો છો કે તમે ઓલરાઉન્ડર છો. મોસ્ટ ઓફ બધી ગેમ તમે રમો જ છો.
હા, હું આ એમ બધી જ ગેમ રમું છું એટલે ઓલરાઉન્ડર છું હું.
અચ્છા! અચ્છા! સરસ કેવાય તય તો.
હા બાકી તો તમે ઈન્ડોર ગેમમાં કઈ ગેમ રમવાનું પ્રેફર કરો છો? કઈ ગેમ તમને ગમે છે?
ઇન્ડોરમાં તો આપને એમ તો પિકલ બોલ મજા આવે અને બીજો બેટપિટન મજા આવે.
એ ઈન અ પિકલ બોલ ને બેડમિન્ટન ઈન્ડોર કેહવાય છે?
ઈ તો ઇન્ડોર જ કેવાય ને?
આમ પીકલબોલનું તો ગ્રાઉન્ડ હોય છે ને આ બારે જ હોય છે ગ્રાઉન્ડ તો?
હા ઈ હોય છે, પણ ઈ ઈન્ડોરમાં પણ હોય છે આઉટડોરમાં હોય છે બલે એમ તો
બાકી તો ઈન્ડોર ગેમમાં તો આપે ઓલું લઈ શકીએ ને જેમ કે, આમ બેસીને રમી કે એવી કોઈ હોય જાણે ટેબલ ટેનિસ હોઈ શકે છે. લુડો હોય છે, છ છ હોય શકે છે, ચેસ હોય કાર્ડસ્ અ પત્તા હોય છે.
હા એટલે ટેબલ ટેનિસને આપળે બેસી બેસી ના રમી શકી, ઉભું રહેવું પડે એના માટે તો.
હા, એટલે એ તો ઈન્ડોર ગેમમાં જ ગણાય ને એને, ટેબલ ટેનિસ ને એને તો‌.
એ ઇન્ડોર બોલવાના કે આપળે એમ ઉભે ઉભે રમવાનું થોડીક મહેનત પણ લાગે છે ઈન્મે તો.
હા, ઈ તો મને ખબર જ છે બાકી હજી ઓલી પુલવાળી કઈ ગેમ છે? તમને કોઈ નામ યાદ છે? પુલવાળી હોય છે જેસ્ પેલી લાકળી હોય, બોલ હોય.
હા, એને પુલ જ કેવાય કે, પૂલ રમવા ચાલશું? એમ એવી રીતે ઈ પુલ જ કેવાય ઈ જ પુલ ને એ
હા, તો ઈ ગેમ ભી ઈન્ડોર જ માં આપે ગણી શકીએ છે ને
હા, તો ઇન્ડોરમાં જ આવે છે ને ઈ તો બોવ મજા આવે રમવાની તો તમને હરખું નોલેજ જોઈએ એના માટે કેવી રીતે સરખું રમવાનું કેવા ટુલ્સ છે જેમ કેવી રીતે ફોલ્સ થઈ શકે એમ ને સ્ટાર્ટિંગમાં તમને થોડુંક ધ્યાન આપવાનું પડે કે તમને શીખવું પડે કેવી રીતે રમાય છે? એકવાર તેમને જ્યારે આવળી જાહે પછી ત બોવ મજા આવી ઈ ગેમ રમવાની તો.
હા, એટલે આપને એક જ જગ્યા આપળુ ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ ગેમ રમતા હોય તો ત્યારે તો આપને ખુબ મજા આવે છે. જેમ કે, આ ચેસ કે એવી ગેમ છે તો એ માઇન્ડવાળી ગેમ છે કે આપળે આપળુ મગજ દોડાવું જોઈએ તો આપને એઈ ગેમ આવળી શકે છે.
હા, એટલે એવી ગેમો તો બોવ મજા આવે એટલે મગજ દોડાવાન તમારો માઇડ પણ બોવ આગળ વધે છે ફ્રેશ થઈ જાય છે બઉ પાવરફુલ પણ થાય છે એના લીધે એવી ગેમોના લીધે.
હા, તમને કઈ ઈન્ડોર ગેમ ગમે છે! ને કઈ ગેમ આવળે છે?
એમ તો મને ઈ પુલ જોવી વધારે ગમે. કેમ કે એમને હું બૈને વાળ રમેલો છું ને એ બધી વધારે ગમે છે. ચેસ મને ગમે પણ મને વધારે એવળી ના આવળે. તો મને એમ ચેસ ઠીક ઠીક આવળે એટલે એમ રમી લઉ બીજા જોડે.
અચ્છા, અચ્છા તમે ક્યારે કોઈ કોલેજ લેવલ, કે સ્કૂલ લેવલ, કે નેશનલ લેવલ, કે ઇન્ટરનેશનલ લેવલ કે રમ્યા છો?
હા રમ્યો છુ ને. કબડ્ડીમાં ગયો તો, વોલીબોલમાં ગયો છું, ક્રિકેટમાં ગયો છું.
ઓહ! અચ્છા કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટમાં ગયા છો. કેટલું ગયા છો? એટલે ક્યાં સુધી પહોંચ્યા છો નેસ નલ કે ડિસ્ટ્રિક, તાલુકા.
હા એ ક્રિકેટમાં ને એનમાં ડિસ્ટ્રિક પોહોંચ્યા તા. કબડ્ડી અને વોલીબોલ નેશનલમાં ગયો છું.
અચ્છા આ જે એટલે તમારો કબડ્ડી ને વોલીબોલ સારું છે રમવાનું તમને કોઈ એનામાં શું શું રૂલ્સ હોય છે કબડ્ડીમાં ઈ તમે મને જણાવી શકો છો?
કબડ્ડીમાં તો સમજી લો કે એક ટીમમાં સાત ખેલાડી હો છે. અને સામે પણ સાત ખેલાડી. હવે એનમાં તો હવે. જોવા જઈએ તો એક રાઈટ કોર્નર આવે ડિફેન્ડર એક લેફ્ટ કોર્નર આવે ડિફેન્ડર. એના પછી આ હવે એક રાઈટમાં એક રેડ ઉભો રહેે, ને લેફ્ટ સાઈડમાં વડી એક રેડર ઉભો રહેે. પછી આવે છે એક રાઈટ કવરમાં ઉભો રહે છે, એક લેફ્ટ કવરમાં ઉભો રહે છે. ને જે વચ્ચે ઉભો રે છે એ પણ રેડરો છે. એનમાંથી મેન ડિફેન્સના કામ ચાર જણાના હોય છે. ચાર ડિફેન્ડર હોય છે. જેમ કે કોર્નર વાળા લાઈટ લેફ્ટ અને બે રાઈટ લેફ્ટ કવરવાળા. ને રેડર ત્રણ હોય છે મેન ઘણા પણ ઓલરાઉન્ડર હોય શકે છે. મેન ત્રણ રેડરો હોય છે. હવે એ જયારે જેમ ચાલુ થાય તે રેડર રેડ પોઇન્ટ લેવાના હોય છે. ત્યારે ઈ સાત ખિલાડીને ગમે એનમાં ટચ કરવાનું કે એમને બોનસ લેવાનું. બુક લેનોય છે એનમાં પગ ઊંચો રાખીને બોનસ લાઈનથી બીજો પગ પાર કરવાનો. તેથી તેમને બોનસ મળે. અને ઈ કે કોઈ પણ
ગેમ શીખવાડી ગેમનું બધું કીધું. બટ હું તમને ઈ રૂલ્સ પૂછું છું કે આટલું વેઇટ ખપે કે આપણા નેલ્સનું કે એવું કઈ હોઈ શક કે છે ને?
હા એતો મોસ્ટ ઓફ બધી ગેમમાં હોય છે. એ હવે તમે કબડ્ડીમાં જોવાનું લખી તો હવે તમે કયો. ડિસ્ટ્રિક્ટમાં રમો છો કે ક્યાં રૂલ્સ કે રેગ્યુલે શું છે તમારા માં કાર્ડ ઓનમાં ગેમમાં. હમ હમ ઘણા બધા એવા રૂલ્સ હોય કે એઈટી એઈટી થી નીચે હોવું જોઈએ. નેલ્સને એતો ના ચાલે. તમે હાથમાં કાઈ પેરી ના શકો. તમારા જે વાળ હોય છે પગમાંગી એ બધા નીકળીને આવાનું. એવું બધું હોય છે.
અચ્છા અચ્છા. બાકી તો કેવું કે આમ આપડે અંડર ફોર્ટીન કે અંડર નાઈટીન અલગ અલગ ઓલી હોય છે ને? રમવા માટે સ્ટેજીસ.
હા ઈ તો છે જ કે અલગ-અલગ સ્ટેજસ ઓય છે, એન્ટર નેન ફોર્ટીન. એન નંદર બીજે ઓપન આવે છે. ઓપન માંથી ગમે એટલુ વેટ હોય તો, ચાલે ઓપડીમા. અંડર નાઈન્ટીન વેથી કે જેથી નીચે હોવુ જોયે એવુ બધુ છે, અમાં તો.
એટલે તમાર કેવું એમ છે કે, બધી જાણે કે હું તાલુકામાં રમું છું. તો તાલુકામાં અલગ રૂલ્સ હોય, ડિસ્ટ્રિકમાં અલગ રૂલ્સ ઓય, એવું હોય છે કે?
હા, એ અલગ-અલગ રૂલ્સ હોય પોતાના અલગ-અલગ ડિસ્ટ્રિકના, અલગ-અલગ તાલુકા ના. જેવા બધાના પોતપોતાના રૂસ એ પ્રમાણે અલગ-અલગ બધા નિયમ.
અચ્છા-અચ્છા, તો-તો કે સારું કેવાય કે બધા અલગ-અલગ રૂલ્સ જોય છે કે, જેમ આપડો આગળ વધીએ એટલે અ-અલગ રૂલ્સ આવે. વળી, આગળ વધી તો અલગ રૂલ્સ આવે.
હા એટલે જ ઈ બધા અલગ-અલગ રૂલ્સ હોય છે. જેથી અલગ-અલગ બધા પ્રકારના બધા પોઈન્ટસને બધુ કરી શકે છે.
તમે હજુ બી રમવા જાઓ છો?
હા, ઈમ હું કોલેજમાંમ કબ્ડી તો રમવા જઉ જ છું, હમણા તો પ્રેક્ટિસ ચાલુ સે.
અચ્છા-અચ્છા.
આવતા દિવસોમાં આવતા દિવસોમાં અવે મેચ આવશે, ત્યારે વળી મેચ રમવા જવાનું છે.
અચ્છા. કબ્ડીમાં તો કેવુ ઓય કે કેટલુ બધુ લાગી જાય કે, આપને કોઈનો ભાર આવી જાય, તો આપડો પગ મચકોડાઈ જાય છે.
હ એ તો થોડુંક ત એત રેવાનુ છે કબ્ડીમાં કારણ કે, બધા એક જોડે પ્રેશર આ કોઈ કે અલગ-અલગ ઉપર પડે આપડે જોડે. થોડુક ઈન્જર્ડ થવાનું તો ચાન્સીસ વધારે જ છે, કબ્ડીમા. પડ અવે જેને શોખ ઓય કબ્ડી નો એટલે ઈતો કબ્ડી રમવાનો જ છે.
હા એ તો છે કે, આપે ગમે ઈ સ્પોર્ટ્સ રમતા ઓય. ઈન્જત થવાના તો ઘણા બધા લાગવાનું ને એવુ ચાન્સીસ ઘણા હોય છે. તો એ તો અવે આપણે ધ્યાન રાખવુ જોઈએ, આપડણી આપરે તો રમવું ઓય, તો તે બધુ થાય જ છે.
હા એટલે જ એ બધુ અવે થોડુંક એક્જસ તો કરવાનુ જ રેશે એન્મા. કેમ કે હવે ઈ સ્પોર્ટ્સ મેન ન તો સ્પિરચ્યુઅલ જ એ છે કે, હવે રમવાનુ એટલે
હા, બાકી તો તમે બીજા કોઈ આમ, એથલિક્સ માં કે કઈ ગેમ ગમે તમને?
એથલેસમાં તો અવે પરચી શકે, ગમે એને ઘોડા ફેક પણ ગમે. ગોડાફેકમા તો ગઈ સાલુ કોલેજમાં વિજેતા પણ થયો અતો.
અચ્છા-અચ્છા, તમે ગોડાફેકમાં વિજેતા થયેલા છો એમ.
હા, ઈ મને સું થોડું વધારે ફાવેને માર વેઇટ લિફ ટિંગ પણ સારું છે, એટલે વેઇટ લિફ્ટિંગમાં પણ હું જઉં છું.
અચ્છા, તો ઈ તો સારુ કેવાય ને બાકી તો આમ જોવા જઈ તો આપે સ્વિમિંગ ને બી એક સ્પોર્ટ્સ જ ગણાય છે ને.
હા ઈ સ્પોર્ટસમાં જ આવે છે. સ્વિમિંગ પણ અમણાં મારા ક્લાસ બસ ચાલુ છે. સ્વિમિંગ ના ક્લાસસ હું અમે રેગ્યુલર જઉં છું હુ.
અચ્છા-અચ્છા, એટલે તમને સ્વિમિંગ શીખો છો હમણાં ફિલાઆ
હા, અમણા ચાલુ જ છે. મારા સ્વિમિંગ ક્લાસ હમલા મારા પંદર દિવસથી હુ જઉ છું.
હા, તો તમને ત્યાં કેવું શીખવાડે છે સ્વિમિંગમાં?
હમ્મ. મને અમણાં સ્ટાર્ટિંગથી સીખાડે છે, અલગ-અલગ બધુ. કેવી રીત તમને સ્ટેમિના વધારવાનુ, કેવી રીતે તમને પાણીમાં તેરવાનું, કેવી રીતે તમને બબલ્સ કરવાને, કેવી રીતે તમને કીક મારવાની એવી રીતે અલગ-અલગ
બીજી બે બે વાર હા એ તો છે કે ને મેં તો એવું સાંભળ્યું છે કે સ્વિમિંગ થી તો આપડી કેલરીસ બર્ન થાય છે કે આપડું જે આપડું અહ અહ સમજી લો બોડીમાં ચડબી ચડબી હોય છે તે બી ગળે છે.
હા સ્વિમિંગ એક મોસ્ટ ઓફ બધા કરક્સરસાઝ કર સ્વિમિંગ એક્સરસાઝ એટલી સરસ છે જનમાં તમારા હાથને પગ એક જોડે એ બધું ચાલે છે. સ્વિમિંગ તમને કન્ટિન્યુસ રગ્યુલર્લાસ તમારી બોડી બહુ મેન્ટેન રહેશે. જેથી તમાર ડાયજેસ્ટિવ સિસ્ટમ બહુ પર સારી સર રહશે. તો તમારા બધા એક્સરસાઇઝ પણ તમારે એક જોડે થઈ જશે. એટલે સ્વિમિંગ તો બઉુ સરસ કહેવાય છે તમારો બોડી માટે તો.
હા મારા ખ્યાલ થી બી જીમ કરતા સ્વિમિંગ બહુ વધારે સારું કેહેવાયને વધારે પ્રેફર કરાય બોડી આપને આમ વેટ લિફ્ટ કરવું હોય તો.
હા એ તો સ્વિમિંગ તો વધારે સરસ હોય. જીમમાં તો હ તમને અલગ અલગ પ્રકારના તમને કેવી રીતે કરો છો પણ સ્વિમિંગ સ્વિમિંગ કરો તો તમને સમજી લો એક વાર તમને એક વાર ચાલુ કર્યો રાઉન્ડ સામે પોહોચી ત્યાં સુધ તમને હવે તમ જવું જ પડે, તો તમને એ સ્વિમિંગ તો કરવાની છે એટલે તમને બોડી સારી મેન્ટેન રહે. તો સ્વિમિંગ પણ આવડી જાય એટલે તમને પછી વધારે મઝા આવે નહવાની ને.
હા ઠીક છે, લો તમારા જોડે પછી વાત કરું.
હમ્મ સારું સારું.
હા.